બોલો બોલો કેમ છો.
બસ જુઓ એકદમ સારું છે. અને બસ મારે છે ને તમને એક વાત પૂછવીતી આમ તો છે ને મેં થોડી. હેલ્થ કોન્શિયસ થવાનો વિચાર કર્યો તો મને લાગ્યું કે. આપણે આ ચાલવા માટે જે કરીએ ને આપણે મોર્નિંગ વોક અને એ. રાતના જે જમ્યા પછીની. તો મારે થોડું છે ને તમને એના વિશે પૂછવું હતું કારણ કે મને ખ્યાલ છે કે. તમે રાતના એવી રીતે વોક માટે જાઓ છો. તો મારે છે ને શરૂઆત કરવી છે તો તમારા હિસાબે. અગર મારે આમ સ્વસ્થ. રહેવા માટેની દ્રષ્ટિએ અને થોડું વજન ઘટાડવાની દ્રષ્ટિએ પણ. તો મારે કેવી રીતે શરૂઆત કરવી મતલબ બંને ટાઈમ જવું. કે પછી ખાલી સવારમાં મારે વોક કરવા જવું. કે રાતના જવું એવી રીતે તમે મને થોડું માર્ગદર્શન આપશો એ બારમાં.
હા હા ચો ચોક્કસ ઘણો ગમતો વિષય છે એટલે. કોઈની સાથે ચર્ચા કરવી હોય ને તો. તો મને તો હું ચોક્કસ જ તમને કંઈ કહીશ અને ક પર એટલું બધું વાંચન કરી. કરયું છે ને આજે વાંચેલું આપડું. જ્ઞાન જો આપડે. કઈ કાયદો થતો હોય તો એમાં આપણું કોઈ નુક સંંતુષા તે એક કહ બાદ જો. એને જીવનમાં ઉતારીને જોઈ. એનું સ્વાથ ક્યાંક ને ક્યાંક મનમાં એક આત્મ સંતોષ તો એમાં હું તમને એમ કહીશ. ઇફ કે સાંજે ચાલુ કે રાત્રે. ચાલવું કાર છે ચાલવાના બરાબર. સૌથી પહેલાને કારણે છે ને ફક્ ફક્તને હૃદયને જ. ફરક પડે એ કોઈ શરીરના ભાગને એટલે. એલે જે આપણે શારીરિક કસરત થાય. તો હું કઈ છે ચાલવું એટલે ફક્ત. તો તમારા માટે સંકળાયેલી વસ્તુ છે કે. જેમાં પગ ના કાલ્ફ હોય છે આપણે જ્યાં ગો પોટલા વડીઓ ત્યાંની જે નસો છે ને એ. બધી સ સંપર્ક માં આવે છે એટલે હલી આપણી હૃદયની નસો ને બહુ ફર ફરક પડે ચાલવું એ અતિ ઉત્તમ કેવાય ચાલો તો સૌથી વધુ સારું પણ શકો કોઈ કારણસર તો કમસેે કમ સપ્યા પહેલા આપણે જો ચાલીને ઘર ભેગા સ્વાસ્થ અને એ પણ ચા પાણી નાસ્ કરતલવા જઈએ તો એ આપણા શરીર ર માટે પછી જો આપડે સાંજે થોડું તો એ આપને ફાયદેમંદ થોડું ઓછું જે રાત એમ કહેવાય છે કે જમ્યા પછી ઓછામાં ઓછા હજાર પગલા ચાલવા જોઈએ પણ જે સવારનું ચાલ છે ને એમાં વધુ ગતિ તમા સાંજે તમે બંને મ્મી ચાલે તમે ચાલો તો વાંધો ના આવે તો ન ચાલવાનું છે ને એ તમારે થોડુંવું એ વધારે તમારા સ્વાસ્થ
ચાલવું એ વધારે તમારા સ્વાસ્થ્ય માટે સારું કહી શકાય
તમારે કોઈ ચાલવા બાબતે
બરાબર તો તમે મતલબ કહો છો તે પ્રમાણે દરેક સમયનું ચાલવાનું એક અલગ મહત્ત્વ ધરાવે છે તો સવારનું અલગ અને રાતનું અલગ તો મને લાગે છે કે મારે આમ તો છે ને તમે જેમ કહ્યું કે એનું ફક્ત હૃદય સાથે જ અ એ વસ્તુ સંકળાયેલી છે એમાં જેમ કે મારે ચરબી ઘટાવાનો કે વજન ઓછો કરવાનો કે એનો મુદ્દો આવતો નથી તો મને લાગે છે કે મારે શરૂઆતમાં આમ તો સવારમાં મારે એકદમ બ્રહ્મ મુહૂર્તમાં તો કદાચ થાય કે નહીં પણ જેમ તમે કહ્યું કે આ સવારમાં જેવી રીતે આઠ નવ વાગ્યાના દરમિયાન જય્યારે સુરતનો તડકો કોઈ એટલો બધો એકદમ તપેલો નથી હોતો તો ત્યારે હું થોડો પ્રયત્ન કરી શકું અને જેમ સાથે સાથે તમે મને એ મહત્તા પણ દેખાડી કે ત્યારે મારી ગતિ એકદમ થોડી સ્પીડમાં હોવી જોઈએ તો એ હું જરૂર ધ્યાન રાખીશ કે અને આમે આપણે જે આપડણે કહીએ કે વગર ખાધે પીધે આપણે ખાલી પેટે જતા હોઈએ તો અમે આપણી ગતિ થોડી તો આમ નેચરલી પણ થોડી થઈ જાય કે આપણે થોડું ફાસ્ટ ચાલી શકીએ અને રાતના જમવાનું જેમ તમે કહ્યું કે રાતના જમવાનું આપણે ખાઈને પછી જે વોક કરીએ છીએ એમાં આપણો આમે આપણું પેટ ભરાયેલું હોય એટલે આપણે એકદમ ફાસ્ટ ફાસ્ટ તો ના કરી શકીએ પણ આપણે એવી રીતે કરી શકીએ કે જમ્યા પછી જે ચાલવાનું છે તો એની થોડી સ્પીડ ધીમી કરી અને પછી આપણે ચાલીને એનો ફાયદો ઉપાડી શકીએ પણ એક હજી મને એક પ્રશ્ન છે કે સવારનો તો બરાબર છે કે આપણે જમ્યા વગર કરીએ એટલે એનો ફરક જ અલગ હોય અને કંઈ પણ ખાધા પીધા વગરનું હોય એટલે શારીરિક રીતે આપણે ઘણા બધા સક્ષમ પણ હોઈએ કરવા માટે અને સાંજના જે જમવાનું છે તો તમારા હિસાબે અગર મારે દસ વાગે વોક પર જવું છે તો મારે કેટલા વાગ્યા સુધી જમી લેવું જોઈએ એમાં જે અંતર રાખવાનું કહે છે આમ મેં સાંભળ્યું છે તો એ અંતર રાખવો જે જમવા અને વોક કરવામાં એ કેટલો મહત્વનો છે અને કેટલો અંતર રાખવો જેનાથી મારે અ મારે જોઈતી જે જરૂરત છે, કે જેના માટે હું. વોક કરવા જઈ રહી છું એ એનો આપણે કહીએ ને કે એ કાર્યશ્રમ રહે મને અને ઈ એનો જે મુદ્દો છે એ મને મળી રહે
આ અંતર આવે છે એટલે તમે જમ્યા બાજ જો તરત ક્યાંક ને ક્યાંક તમને પેટમાં માં જે તમારે પેલો વળી ગયો હોય કે આમ કઠ્ઠા જેટલે તમે જમ્યા બાદ પાંચ પગ ઊંધા કરીને તમે એ જે યોગની ભાષામાં તો એ વધશો એટલે તમારું જે ખાધેલું છે એ પરી જાય અને ત્યારબાદ તમે મે ચાલવા ચોક્કસ કહીશ કે જે રાતનું જમવાનું શું છે ને ખુબ જ જોય ને કે પ્રણ કહે છે જેને આપણે ઘણા લોકો લોકો જે છે આપણા યુવાન લોકો છે એ લોકો તો ઘણા જ એની એ વાત નથ એ સંબલો પણ કરે છે કે સૂર્ય વ્યાસ્ત પછી તમારા શરીરમાં તમે ગમે યે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ યોગ્ય નથી યોગ્ય નથી ધર્મમાં આપણે પેલા કે રાતના લાાઈટ નહોતી તો અજે એને તલે તમે જો કઈ ખાધા થામાં થાડીમાં જો કોઈ જીવાત પડે તો તમને અને દેશના જમાનામાં શાસ્ત્રો અનુસાર મૂળભૂત મી લેવાનું સ્વાસ્થ્ય
કરતા તે જે આપડી કેવાય ને કે અ મહત્વનું હતું કે અંધારામાં ખાવાથી પણ હવે એનું મહત્વ મહત્વ સૌ છે અને મેં પોતે પણ મારા જીવનમાં કે જો હું સમજો તો સૂર્યા તો એના સમજો કે પંદર મિનિટ કે કે હું ચાલવા જવું અને એ જે હજ ધાર કે ભાવીને નિરા હતે સુઈ જાઓ તો એટલી બધી તાજગી અનુભવ લાગે કે આપણા આંગણાઓને બધું જે નોર્મલ જોઈ એકદમ તમને એમ લાગે કે જાણે કે છે જ નહીં અને ખૂબ જ તમને એટલે આ બાબતનું ખા ખાસ એટલે સમય જમો છો ને એ એ બાબત અને સાથે મેં તમને પહેલા પણ એ કી કીધું કે સમય તમે ચા નાસ્તો કરતા પેલાય અને પછી જ આવીને તમ તમે ખાવાવા જતા પેલા સવાર માં પલા પડેલી બધેલા અખરોટ છે એ એ તમે ચાલતા તમે ચાલો ને એ તમને ગણો ઘણું જ તો આ બધા જ એટલે કેવાય ને કે આ જ્ઞાન છે કે તમે એમાં ઉતરવા જ જાઓ અને વસ્તુઓને તો તમે ઘણું એટલું સ્વસ્થ કેટલું રોજ જાણો કેટલું જ્ઞાન છે આ.
બરાબર તો તમારા કહેયા મુજબ બંને પ્રકારનું તમે જેમ કહ્યું તેમ બધાની મહત્વતા તો અલગ અલગ છે જ પણ સાથે જ એની સાથે જમવાનું અને જેમ તમે કહ્યું કે જમવામાં અંતર રાખવું કેટલા સમય પછી કરવું અને જમ્યા પછીનો જે વાચ ગુજરાશનના આસ આ મુદ્રામાં બેસીને જે પેલે પચાવ પેલા આપણે જે પાચન ક્રિયામાં જે મદદરૂપ થાય છે. એ એને પસાર કરી લઈએ પછી આપણે દસ પંદર મિનિટ કાં અડધો એક કલાક રહીને આપણે પછી ફરીએ અને આપણે જેમ તમે કહ્યું તે પ્રમાણે હજાર જેટલા પગલા ચાલીએ તો એનું મહત્વ કઈક વધારે થાય અને આપણે કરેલો જે છે એને આપણે રિઝલ્ટ પણ મળે. તો એ તો બરાબર જ છે અને બીજું જે તમે કહ્યું કે સવારમાં મારે કોઈ પણ પ્રકારનું એવું ડ્રાયફ્રૂટ જેમ કે બદામને પલાળીને ક અખરોટને ખાઈને એવી રીતે ચાલતા ચાલતા એ એને ચાવીને ચાલવાથી જે આપણને જે પણ એમાંથી તત્વો મળે છે એ ઘણા જ હેલ્પફુલ થાય છે. તો એ મને લાગે છે કે તમે જે આ બધા કાર્યો કહ્યા મને અને જે સમય દરમિયાન જેવી રીતે રાખ એક મારે એવું એક ટાઈમટેબલ જેવું બનાવવું પડશે કે જેને સમય નિયોજિત કરી શકે મારો અને મારે દરરોજ એમ નિયમિત રીતે એ કરવું એ મહત્વનું છે એ પણ મને આમ ખ્યાલ આવે તો હું કાલથી જ તમારા કહ્યા મુજબ જેમ તમે કહ્યું છે તેમ એક આઠ સાડા આઠ વાગ્યા ના દરમિયાન હું મારી રીતે જેમ વગર અ કઈ નાસ્તો કરે કેવીતે ડ્રાયફ્રૂટ ના ડ્રાયફ્રૂટ લઈ અને હું ચાલવાનું શરૂ કરીશ અને આવીને મારા જે નાસ્તોને વગેરે હોય છે તે લઈશ અને જેમ તમે કહ્યું કે રાતના ખાયદા પહેલા વજ્રાસનના આસનમાં બેસી ને ઈ મુદ્રામાં બેસી અને પછીથી જે ચાલવાની ક્રિયા કરવી અને જે વોક કરવો એ હું જરૂર કરી તો તમે જે મને માહિતી આપી એના બદલ મને અ ખૂબ સારું લાગ્યું અને એ બધું જાણીને મને ખૂબ આનંદ થયો ને તમારી સાથે વાત કરીને પણ મારે ખૂબ આનંદ થયો અને ઘણી માહિતી મળી છે તો બસ હું આમ જ તમને ફોન કર થી રહીશ કાંઈ મારે મૂંઝવણ હશે તો જરૂર તમને પાછો એકવાર કોલ કરીશ. તો બસ આજ માટે એટલું જ અને બાકી આવજો.
ચોક્કસ ગમે ત્યારે તમે મારી સાથે હું તમને એ પણ કહીશ કે તમે જે કીધું કે તમે મારે સમય તો આજકાલ છે ને સ્માર્ટ વોચ અને ફિટનેસ તો એ પણ ઘણા જ ઉપયોગ નીવડે કરશો ને તો તમારું કામ ઘણું સરસ એપ અને એટલું બધું સરસ રીતે બદુ બધું આપેલુંગલા ચાલો છો તમારું બીપી કેટલું જી સારા કાલે મતલબ આજ સમજો તમે મોટિવેશન કરતો મેસેજ પણ મોકા પગલા ચાલ્યા હતા આજે તમે પાંચસો ચામસો ચાલી આવો તો આ બધ તું બી તો ક્યાંક તમે આ સ્માર્ટ સ્ર્ટ વોચ કે તમને પસંદ પડે કે જે તમે ખરીદી લેશો તો એ તમને ને ઘણું પત્ર કરતા પણ વધારે ઈશું અને વાતો કરતા રહીશું ચાલ હલો હાઉ
આવજો.